ઓ
અવાજ આવે છે, મારો
આ વાત તમનેવાજ
હલો અવાજ આવે છે, મારો
હલો મન ત આવે છે.
હલો હલો હલો હલો હલો હલો અવાજ આવે છે, મારો હલો હલો
હા આવે છે.
કેમ કઈ બોલતા નથી હાલો અવાજ આવે છે, લખવું પડશે એવું લાગે છે. હલો અવાજ આવે છે, મને ઓ આવે છે તમને
હ
કાઈ જ વાંધો ની કરવા કન્ટિન્યુ બીજું હો તો હોવે બસ બસ પણ બઉ દાત કાઢયા હવે
આવે તમને અવાજ
તો
કેટલા એ છો, તમે
ગા ગા ઓલી વખતે મારી મસ્તી કરતો સબકી સબકી બારી આતી હે
હા બા
બાહ એજુ કેવ એવું એવું કેમ કેવું કે બા આમ કેવું અહંગ્ર લાગે એમ કે ઓ એમ કેવાય બા કેવુ
મારી મારજી અમારી સાથે એવું બોલે છે ત એવુ બોલીસ ને
બરાબર છે.
આ તમે જૂઠો હ કા બોલ્યા ત એક વાર હું છ ખબર આની પેલા ના પહેલા કોલર છેને. બ્લુટુથ મારા ફોનથી કનેક્ટ હતું ના ફોન માં નતું કનેક્ટ એટલે મેને અવાજ કે ની આવતો પણ કદાચ આવતો હશે પણ આવ થ હશે.
લે લે જો
અવે
આ તો બરાબર છે, બ્લુટૂથ કોપ લેતા આ બ્લુટૂથ તમારા ભાય વાપરતા હોય તો હું હલો હલો કરું તો પછી કઈક નોથાવાની થાય ને એ મારે કેતા બાર કેરને
એ તો છે, જ પણ આ હું કરે મારા ફોનમાં કનેક્ટ હતા પેલા આ ફોનમાં હતા પછી મેં આમાં કર્યા. પછી આમા કરવાની ભૂલી ગઈ એટલે એવું થયું.
હ.
ને મને એવું કે આમજ કનેક્ટ છે.
થોડી ગોટનની માલિશ કરતા રહ્યો એટલે એવું કઈ થાય જ નહી. કેટલું આમ એક્ટિવ મગજ થઈ ગયુંટલુ આમ.
ખબર છે તમે કયા ડાયરે બોલવાના છ તે
એમ છે એમને બરાબર છે તો પછી કોઠો હું નહી બોલું.
હા નહી બોલવાની જરૂર ચાલો આપણેે હવે ટોપિક વાત કરીએ.
તો કઈ દો ટોપિક
તમને હિલ સ્ટેશન વધાર ગમે કે બીચ ના તમે ગુજરાત ના એ કઈ જગ્યા એ ગયા નથી ને હજુ જોવા માંગો છો એમ
ગયો નથી ને જવા
હા
એવી તો નેવું ટકા જગ્યા છે જવા માંગુ છે. એલે જે એક તો પહેલા તો ઘણી બધી કેટલી એવી પ્રસિદ્ધ જગ્યા જે આપણને ખબર નથી એવી ઘણી બધી જગ્યા છે. એક તોમારી બાજુમાં જ છે તુલસી શ્યામ છે હનુમાન કારો છે. મહાદેવ ગાળો છે એ બધા એટલે જંગલ ની ડુંમરા વાળા વિસ્તાર ની જગ્યા છે. એ બધી જગ્યા પછી દ્વારકા નથી ગયો એક કેવાર દ્વારકા જવું છે.
વાળ લ ગ્યા દ્વારકા
નહી
મે ગઈને બેવાર
બરાબર છે દ્વાર
દ્વારકા બે દ્વારકા એમાં બીજું બે બે દ્વારકા છે તે હા એટલે મસ્ત છે એમ નદી ક્રોસ કરી જવાનું છે એવું.
હમ્મ હમ્મ એટલે બે દ્વારકા બંને બાકી ભીમા શંકર ની બધ બાકી છે. પછી થોડાક ઉપર જઈએ તો પછી કચ્છમાં ઘણી બધી માતા ના મનને ત્યાં જઈ એવું છે એક વાર અનેજી એક વાર જવું છ બઉુ વર્ષો પેલા ગયો હતો બાર તેર વર્ષ જેવું થઇ ગયું છે.
છે ને ત્યાં બે સમાધ છે કચ્છમાં છે.
જેસલ તોરલ ની એની સ્ટોરી ખબર છે સ્ટોરી ખબર છે એની
હા સ્ટોરી કમ્પ્લીટ નહીં યાર પણ મને એટલ ખબર છે કે એમની સમજ ત્યારે થે તારે ધુનિયા નાસ્તો જશે.
આ તો ઓલ એમ જોય હોય છે.
ના પપ્પા લોકો કદાચ્યા હતા ખરા અમે ત ગયા હતા ને ત્યારે એવું ક્યા હતા.
બરાબર છેલ જેસલ તોરણ એમાં એવું છે.
એ મ્યઝિશિયાન હતા કે કોઈ કપુ હ ને.
ના એટલે જે ઈન્દ્રલોકમાં એમ કેવાય કે ઈન્દ્રલોકમાં સમયમાં એને એના જે ડાન્સ કરવા વાળની હોય ને. એ પ્રમાણે બેધા પેલા કરતા ને હ કલાક કલાકાર હતા. તો એ જે હા એ કરતા એ સમયે એ બેને ના પ્રેમ જાડ માં મોડું થઈ ગયું ઈન્દ્રદેવ ની સભામાં મોડા પોહોચાનો.
હમ્મ
એ મોહ માંયા મા રહી જાય એ પ્રમાણે પછી ઈન્દ્રદેવેને સજા કરી કે તમે અહીંયા મોડા આવ્યા છો. એટલે હવે તમારે સજા ભોગવા તમને શ્રાપ મળશે. એ તમારે મૃત્યુ લોગમાં જવું પડશે. એટલે મૃત્યુ લોકમાં એને એટલે કે આ શમાં મનુષ્યમાં આવતાર લેવો પડશે એમ એટલે પછી જે હમ
પૃથ્વી લોક કેમ કેલા કેમ પૃથ્વી લોક કે
કેતા હોય આપણને શું ખબર હોય ન હોય અને પછી જાડેજા જે છે એક છોકરા જેસલ જાડેજા તરીકે એનો જન્મ થયો. એટલે ઇ ન્યા એક રાજવી કે કેવાય ય રાજા રાજા જેવું એના દીકરા ગીધસદાર ના અને એ બહ તોફાની એમ ગજબ એ જેસલ જાડેજા નું નામ હંભળે ને તોબધા કાપી આવે પ્રાણીઓ નામ આપડી ને પ્રાણીઓ કા એટલા એને એટલા પ્રાણીઓ કાપી નાખાય એટલા માણસો કાપી નાખા એ એટલા ખરાબ માણસ હતા એમ એકલા બધાને મારતા ની રીતે કરતા લૂંટાળા જેવું કામકાજ પછી એનો જન્મ ન્યાયતે થયો અને બીજા જે હતા તેમાં એવું થું કે એવા ત્રણ વ્યક્તિ હતા કે એને વરદાન આપેલા હતા ભગવાને કે એક મૂર્તિ બહુ સારી બનાવીએ કે બીજો તૈયાર સારો કરી કે અને ત્રીજા એની અંદર જીવ પૂરી હકે તે તે ત્રણ જણ ક કે એનું બનાવ્યું હું એક આખી એને જીવંદ પૂરી નાખો અને પછી એ તોરલ દેહ તરીકે આઇવા તોરલ દે પછી એને ગુરુજી આગર ગ્યાં આ સ્ત્રી છે પછી કે અમે તણે લડીએ છીએમ એ સ્ત્રી કેવાય કોની એમ તો ગુરુદેવ રીતે એને સ્ત્રી આપી દે છે અને પછી ગુરુદેવ આગળ એક કાઠી દરબારી ના ચેલા તરીકે આવે છે એને કે છે એને ગિફ્ટમાં કેહેવાય દીકરી આપે તમારે છે ને કાઠી દરબાર ને કે તમારે અગર એક વ્યક્તિ આવશે લેવા ત્યારે તમારે આને આપી દેવાના છે આ બેનને અત્યં સુધી તમારે બેન તરીકે રાખવાના છે અને સત્સંગ એ બધું કરવાનું છે કઈ વાંધો નને પછી સૌરાષ્ટ્ર માં એ કાઠી આવ્યા હતા અને એ કાઠી ના ઘરે એને સત્સંગ ની સારું નામ હતું તેની આગળ એમ ક ત્રણ તોડી વસ્તુ હતી તોરી વસ્તુ એટલે એક તોરી ઘોડી તોરી તલવાર અને તોરલ દેહ એ કે એ ત્રણ વસ્તુ જેની આગળ હોય ને એની આગળ પૃથ્વીમાં કઈ ઘટે જ નહી એમ જેસલ જાડેજા આગળ એ વાત કરી એ ત્રણ વસ્તું જેની આગળ હોય એને કંઈ ઘટે નઇ તમે એ હોય ને બધું તમે આ બધું કરો એ બરાબર છે તમે આગર એ નથી એટલે તમે તમારા અગર કઈ નથી એમ એટલે જેસલ જાડેજા ને એટલે ન્યા લેવાય ને મોકલે છે લેવા જાય છે એટલે પછી છાનામુના ચોરી કરતા ને તો પેલા એ છે ને અં ઈ ઘોડી લેવા જાય છે ઘોડી અહિયાં પેલા હનહણાટી બધું કરે તો એવું લાગે કોકને અં સત્સંગ ની ચાલતું હોય રાતે ભજનની તો ત્યાં એમ તો કોઈક આવું હોય છે એમ તો ખોળ જે ઘોડ્યું હો ને, ખીલને ખેંચ્યાીને. જેલઈ ખબર ન પડે, છી એંદર ઘાસ પ ને મંદર હમતાઈ ગયા. લઈ ખો છૂટી ગઈ છે, એમ ક ખોનો ખીલો પાછો તરી દીધો. અંદર જમીનમાં નાખી દીધો, પછી એ જમીનમાં નાખો. પછી પાછો ઘોડી શાંત નો ભાઈ પાછો-પાછી, જે કાઠી દરબારને કાઠી દરબાર પોતે આવે. હોળને થયું છે, હું તોડ્યાં એ જોયું ને, તો ત્યાં એના પગમાં લોય, જેવું કઈ એ એ. તો જોયું ને, તો ત્યાંથી ખીલો જોઈને, તો ઓહો હા, કોકના હાથમાં ખીલો ગરી ગ એવું લાગે છે. એ કીલો ખેંચો ને જ, હું ને, હાથમાં કીલો ધરી દીધો હતો. તો એના મોઢામાંથી એક પણ પ્રકારનો અવાજ. કે અહંકારો નતોું પચછી કીધું કે તમે કોણથી કે હું તો કચ્છની ધરતીનો કાળો નાગ જ જાડેજો ઓહ હોય કે પછી પછી ખબર પડે છે પછી કે હું આ આવ્યો તો લેવા પછી ને તોરલ દે એની સાથે લઈ જાય છે થોડી ઘોડીને તોોડી તલવાર તમને લઈ જાય છે પછી એ તોરલ દેહ એને છે ને આખે આખું કહેવાય જીવન સુધારી નાખે છે અને બધું મધ દરિે જાય છે પછીને થોડું ઘોડું પાછન આપે છે અને એનું આખે આખું જીવન છે ને રાક્ષસ માંથી કે દેવ દાનવ જેવું થઈ જાય છે હા સાદો માણસ કેવાય ને એનું કર્મ કઈને જીવે એ પ્રમાણે પછી એની બેની સમાધિ કે અત્યારે જ બે સમાધિ જયારે ભેગી થઈ જાય ત્યારે વિશ્વ ન નાશ થશે
કેવું લાગે તમા
આગ્યાથી બોલો છો તમે એવું લાગે છે મને અત્યારે તો
હેલો આજવાજ કોન દૂર હતો એટલે પણન દૂર હતો
બોલો તમે શું લાગતું તું
તી હા તમને કેવું લાગે કે રિયલ વાત એટલે શું કેવાય સધ જોઈન્ટ થશે પછી પૃથ્વીનો નાશ થઈ જશે એવું રિલ હશે
એ તો હાચ એ વાત નથી પણ અત્યારે તેમને કીધું એ તો હાચ એ વાત છે એ ખબર છે મને
એ તો હાચ જતા હશે મેં હો અડધી મેં કવું કઈથી આંળી ખબર તમે કીધું ને કે જન્મથી પછી એ ડાકુ હતા ત્યાથી સાંભળીતી પછી ઇન્દ્રદેવ ની ત્યાંથી એ આખી સ્ટોરી નથી સાંભળી આ મૃત્યુ લોકમાં જન્મ થયો પછીની સ્ટોરી સાંભળી હતી એમ
બરાબર છે
હા બરાબર છે
તો ક બીજી સ્ટોરીટલે આટું બધું બોલી ગય તમારે કઈક તો બોવું પડશે બે ત્રણ મિનિટ
બો મે સ્ટોરી હ
તમને આવી કઈ સ્ટોરી ખબર હોય
મને તો દ કરું પડે મનચનેને યાદ ના આવે
તમારે માંડળય છે દાદા ન કઈ સ્ટોરી ખબર હોય તો
કો
માંદવડા
ફલોો ના ખબર
હમ ઠાકડી લઈ યાર
એ યાારવા યાાર એવ ક
કરવું યાદ એક સ્ટોરી કરાવને
હો કરાવ
તેતર ની સ્ટોરી છે
હા તે એવું હોય ને કે તે તને મારવા માટે
નજીક રાખો ફોન પાછા બોલો નજીક રાખો
હલો
હ હજી નથી થોડોક આગો છે મોબાઈલ એવું લાગે છે હજ
હું તો એકદમ નજીક છે યાર
આગ થી આવે છે થોડો કઈ વાંધો ને એ તો બોલો ને સંભળાયતો છે થોડું બ
સમભ્રાઈ છે ખાલું ને
હા
એટલે એવું કર આવેરા પપ્પા પણ મને હરકું સ્ટોરી યાદ નહ કે એક કટરને મારા માટે પરમારો એ ક લેતા કેવું કઈું કમ્પ્લેટ તમે સાંભળી લેશો પછી કઈશ તમે કેતા ના
એમાં રિવિઝન કર લેજો પછી કેજો
સારું એટલે બહું પહેલા કીધી હતી આ સ્ટોરી મને અ જ્યાર ભેગા બેસ ન પપ્પા ત્યારે કેતા હતા દાદા હતા તો દાદા થી કેતા પણ દાદા તો કેતા વખત ના ઓફ થઈ ગયા
એટલે એવો તો પેલા બતક ની શિકાર બહુ બધા કરતા હતા તે ત્યારે એ પ્રમાણે શી કરક રહેતે અહીંયા
ને કઈ
તો તમે કેજો ઓ કેચો કેચો તો ક્યા બીજો ટોપિક ચાલો તો હાલો
ટોપિક વરસાદ છે. અવાર પતી ગયો એટલે બંધ થઈ ગયો એમ.
હા વોટસઅપ તો હોય જ ને
વરસાદ ની વાત કરી મેં વરસાદ
ના વરસાદ અ ના ના નથી અત્યારે અત્યારે તો નથી એમ.
અમારે પણ બંધ થઈ ગયા બોલો
બરાબર છે. એની ઉપરથી એક ટોપિક હવે શું હોય ત્રીસ છે ખાલી વધારે ક્યાં સમય છે સમય બહું ઓછો શું જિંદગીમાં શું કેશો સમય ઓછો છે જિંદગીમાં કયો ટોપિક અને વિશે કયો
સમય તો ઓછો છે હવે જો બસ પકડ ત્યારે બસ પકડે
અવાજ ક કપાય અ છે અવાજ કપાય અ છે
મેં તો છું નહી ફોન કરવા અવાજ આવાનો એને મેં તો જ કપાય છે મારી બોલવુ છે એમાં
હવે આવ્યો પણ સર હા હવે આવ્યો પરફેક્ટ
તો હવે
બબ પણ ક્યાં ટાઈમ નહી આપડી પાસે બસ
બસ
હલો.